હા, અવાજ આવે છે? હા, તો આજે આપડે ખોરાક પર વાત કરીસો.
હા.
ખોરાક એટલે શરીર ને પોષણ આપતું આહ . તમને ખબર હોય તો ગુજરાતી ભાષ હા, બોલો.
ખોરાક એ બો વધારે જ જરૂરી વસ્તુ છે, આપણા જીવનમાં
હા એ તો છે અને ગુજરાતી ભાષામાં ખોરાક શબ્દ માત્ર, ખાવાનું વસ્તુઓ માટે જ નહીં વપરાતું પરંતુ જીવનશૈલીને બધા માટે ઉપયોગમાં આવે છે.
ખોરાક એ આપણા માટે એટલી બધી મહત્ત્વની વસ્તુ છે કે, ના ખાયે તો આપણે રહી બી ના શકીએ અને અલગ અલગ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખોરાકનું મહત્ત્વ હોય છે. એમાં આપણે સમજીએ તો બો સારું છે વસ્તુ નું
હા, એ તો છે અને ખોરાકની માનવ જીવનની મૂળભૂત જરૂરિયાત છે અને તે મુખ્ય કાર્યો, તો એક તો છે શરીર ના ઉર્જા પ રહે છે. ખોરાક આપણને રોજિંદા કામ, અભ્યાસ કે કશું બી વસ્તુ તો કરવું હોય તો ખોરાક બો જ જરૂરી છે પછી વિકાસ માટે પણ ખોરાક એટલું જ જરૂરી છે કે બાળકોના શરીર નો વિકાસ કે માનસિક વિકાસ એમાં પણ ખોરાક ન બહુ જરૂરી છે.
રોગોના રક્ષણ માટે પણ ખોરાક બહુ જ જરૂરી છે. આપણે જો રોગ થતો હોય તો આપણે સારું વિટામીન વાળું ખાઈએ તો આપને રોગ પ્રતિકારક શક્તિ વધારે આવે છે અને શરીરની મરામત અને શરીરના-શરીરનો સાર-સાર માટે બહુ સારું છે આપણા ખોરાક માટે અને એમાંથી ખોરાકમાંથી જ આપણને પ્રોટીન અને વિટામીન ભરપૂર પ્રમાણમાં મળે છે ઉર્જાદાયક ખોરાકમાં પણ ખોરાક શરીનો-શરીરમાં સારા એવા હોય છે જેમ કે ખોરાકમાં આપણે ભાત લઈએ કે રોટલી ખાઈએ કે બટાકા ખાઈએ તો તું આપણા માટે બહુ સારું અને હેલ્ધી હોય છે.
હા, એ તો છે અને આપણે શરીની બનાવટ માટે પણ ખોરાક જોઈએ એમાં પણ જુદા જુદા જાતના ખોરાક આવે છે જાણે દૂધ આવે દાળ આવે મગ, ચણા, પનીર આ બધા બો બો સારા શરીર માટે અને આમાં ફૂલ પ્રૂફ પ્રોટીન હોય એટલે આપડા શરીરની બનાવટ માટે બો જરૂરતના ખોરાક
જેમ કે આપણે રક્ષણ આપનાર ખોરાક હોય તો આપડણે લીલા શાકભાજી ખાઈએ તો આપડા શરીરમાં ખુબ જ આપડી તંદુરસ્તી સારું રે છે અને એવી રીતે ફળો ખાઈએ તો આપને વિટામિન સી ફૂડ ખુબ જ પ્રમાણમાં મળે છે ગાજર ખાઈએ એ બી આપણા માટે બહ સારું છે અને લીબુ બી સવારે પીએ તો ઘણું સારું ટામેટાથી આપને આપણે સલાડ બનાવીને ખાઈ શકીએ છેએ આવી રીતે વિટામિન અને બધું ઘણું બધું આપને ખોરાકમાંથી જ આપને મળતું રહે છે.
હા, અનામ સારો આહાર જોઈએ કે એક ખોરાકમાં બધું આપણને મળી જાય પોષક એવું ખોરાક આપણે ખાવું જોઈએ તો જાણે આપણે ખાઈએ જ છે જે આહારમાં જાણે અનાજ ખાવું જોઈએ દાળ, દૂધ, શાકભાજી ફળો પાણી આ બધું એક સંતુલિત આહાર થી શરીર ને તંદુરસ્ત રાખે છે અને મનને પ્ર પ્રસન્ન રાખે જેનાથી બીમારીઓ ના થાય આપણન.
જેમ કે આપણે ગુજરાતના ખોરાકોની વાત કરીએ તો તો લોકપ્રિય ગુજરાતી વાનગીઓમાં તો આપણે ઢોકળા, ખમણ, ફાફડા, જલેબી, થેપલા એ બધું ખાઈએ તો આપણને એટલું બધું ફેશનેસ લાગી અને ખાવાની પણ ઘણી મજા આવે છે. એમાં પણ મુખ્ય ભોજ બીજા નો કરીએ તો રોટલી-શાક, દાળ-ભાત, શાક, કઢી એ બધું ઘણું બધું એની અંદર આવી શકે છે.
હા, અને મીઠાઈ પણ ખવાય કે શ્રીખંડ હોય બાસુંદી હોય સુખડી એ બધું જોડે બને તો ખાવાનું મજા પણ આવે અને આપણા શરીર માટે પણ સારું થાય.
અને જેમ કે પ્રદેશના-પ્રદેશ પ્રમાણે આપણે ગુજરાતીના ખોરાક ની વાત કરીએ તો કાઠિયાળી ખાવામાં તીખું અને મસાલેદાર ખારા ખાવા-ખાવાનો ખોરાક હોય અને એમાં બાજરીનો રોટલો મળે એટલે તો વાત જ કંઈક અલગ હોય રીંગણનો ઓળો, લસણની ચટણી એ બધું ખાવાથી આપણને ઘણી બધું ખરી બધી મજા પડે છે ખાવાથી.
હા, એ તો કાઠિયાવાડી ખાવાનું ખાવ એટલ સરસ આપડે શરૂ થી ખાવાનું ખાઈએ તે લોકો આ લોચો ખાય, ઊંધિયું કે ઘરીએ પણ સ્વાદમાં સારું હોય અને શરીર
અને અમદાવાદ ના ખોરાકની ખાવાની વાત કરીએ તો કંઈક અલગ જ હોય છે અને એમાં પણ ખાખરા, દાબેલી, સ્ટ્રીટ ફૂડ આવા ઘણા બધા અમદાવાદમાં ખાવાના નાસ્તાની વાતો કરીએ તો આપડે આખો દિવસ ઓછો પડી શકે છે.
હા એ તો છે અને આરોગ્ય માટે સૌથી મેન છે કે આરોગ્ય માટે ખોરાક જોઈએ કે સ્વસ્થ જીવન માટે યોગ્ય ખોરાક બહુ જ જરૂરી છે.
અને ખરાબ ખોરાકની અસર આપણે ઝડાપડું ડાયાબિટીસ, હૃદયરોગ, કમજોરી ઘણું બધું આવી શકી છીએ એટલા માટે આપણે ઉપવાસ અને ખોરાકમાં ઘણું બધું ખાઈ શકીએ અને ઘણું બધું આપણે છોડી શકીએ છીએ જેમ કે ફરારી ખોરાક પીંગળનોો લોટ, બટાકા, મોરૈયો એ ખૂબ જ લોકપ્રિય છે આપણા
હા, એ તો છે અને ગુજરાતમાં મહેમાનોને ખવડાાવવાનું તો સન્માન માનવામાં આવે છે. અને અતિથિ દેવો અનુભવો પણ બહુ માને એટલે તો તહેવાર મા જે ખાસ વાનગી જ્યારે અતિથિ આવે ઘર માં તો-તો બને જ જાણે ઉત્તરાયણ હોય એટલે ઊંધિયું અને જલેબી તો બને જ.
જલેબી તો બને જ અને દિવાળીમાં આપણે પછી ચકલી-સેવ, મીઠાઈ વાનગીયો ફરાળી વાનગી ઘણું બધું એ એવું બધું બનાવવાની આય છે કે આપણે બનાવીએ તો આપણેે ખાવાની પણ ઘણી ઘણી મજા આવે છે.
હા અને ખોરાક માનવ જીવનનોો બહુ મોટો આધાર છે કે માણસને જન્મ થી લઈને વૃદ્ધા સુધી ખોરાક પર જ નિર્ભર રહેવું પડે છે.
ખોરાક શરીર માત્ર એક શક્તિ આપતો નથી પરંતુ માનસિક વિકાસ ન પણ વિકાસ કરતો હોય છે અને સાથે સાથે આપણી સાથે જોડાયેલું બી હોય છે દરેક પ્રદેશોના ખોરાકનું તેની અલગ જ પરંપરાના જીવન શૈલી ધરાવે છે.
હા એ તો તમારી વાત સાચી ખોરાકના પોષક તત્વો પણ જોઈએ કે ખોરાક ના વિવિધ પોષક તત્વો હોય છે જે શરીર માટે જરૂરી છે જે આપણે આમ વાત કરી એવું કાર્બોહાઈડ્રેટ પણ જોઈએ જે આપણને શરીરને ઉર્જા આપે છે એ આપને મળે જો ચોખા છે, ઘઉં છે, બટાકા, મકાઈ એ બધા માંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે જે આપણને શરીરને ઊર્જા આપે છે.
જોડે જોડે આપણે પ્રોટીનનું ભી વિચાર કરીએ તો દાળ, ચણા, દૂધ, પનીર, મગફળી, બટાકા માટેી પ્રો-પ્રોટીન ખુબ જ મહત્વનું છે અને પ્રોટીન ખાવાથી આપણે બહુ જ તંદુરસ્ત એવું રહી શકીએ છીએ.
હા એતો છે હલે ચરબી વાળું ખાવાનું જોઈએ તો શરીર ને ગરમી અને શક્તિ આપે તો એવા માટે આપણે ઘી કે તેલ માખણ છે સૂકો મેવો છે એ ચરબીને નુકસાનકારક બની શકે અમુક વાર પણ થોડા થોડુંક ખાવું જોઈએ શરીર માટે
જેમ કે આપણે વિટામિન ની વાત કરીએ તો શરીરના રોગોને બચાવી શકે છે અને આંખો માટે વિટામિન એ આંખો ના માટે અને સારું છે અને ઉદાહરણ માટે ગાજર લઈ લો વિટામિન સી એ આપણે રોગ પ્રતિકારક થ થી વધારવામાં ખૂબ જ સારું અને મહત્વનો ભાગ ભજવે છે
હા અને આમ વિટામિન ડી પણ બહુ જરૂરી છે જે હાડકાન મજબૂત રાખે જે આપણને સૂરજ માંથી મળે છે અને છેને ખનીજ તત્વો પણ બહુ જરૂરી છે
અને અને અને એમાંથી લોહીનું ઉત્પાદન ઉણપ પણ અટકાવે છે અને કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે પાણી આપણે પાણી વગર જીવી શકતા પણ નથી આપણે
હા પાણી તો બહુ જ જરૂરી છે કે શરીરને ઠંડુ રાખવા પણ પાણી જોઈએ પાચન શક્તિ સુધારે પાણી પછી ઝેરી તત્વોને બહાર પડે એટલે પાણીની તો બહુ જ જરૂરી છે આપણા શરીરને
અને ખોરાક ની પાચન ક્રિયા ની વાત કરીએ તો આપણે મોમાં ચાગવું અને પેટમાંથી ખોરાક ના તત્વો આંતરડાનું પોષણ તત્વનું પોષણ પોષણ અને બિનજરૂરી પદાર્થ પણ બહાર નીકળવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એમાં
એટલે તો ગુજરાતની થાળી નું મહત્વ ખુબ જ છે કારણ કે ગુજરાતની થાળીમાં સામાન્ય રીતે રોટલી દાળ ભાત કડી શાક અથાણું પાપડ છાસ આવે અને છાસ તો ગુજરાતના ભોજનમાં બહુ જ અત એ છાસ વગર તો ખાવાનું અધુરું જ લાગે
જેમ કે આપણે ઋતુ અનુસાર આપણે વાત કરીએ તો કે ઉનાળામાં આપતો ખોરાક તો પછી છાસ છે તરબૂજ છે કેરીનો રસ છે કાકડી એ બધું આપણા શરીરને ઉનાળામાં ખૂબ જ સારું અને લૂ ઓછી લાગે છે એનાથી
હા અને શિયાળો હોય તો તો ઊંધિયું બને જ ઘરમાં કે પછી અડદિયા પાક બને ગોળ બને તલ આ તો શરીર માટે એટલું સારું ને
અને ચોમાસાની વાત કરીએ તો આપણે ખીચડી છે હળવું ખાવા ખાવું જોઈએ સૂપ છે ભજીયા છે એ શરીર માટે સારું બી રહે છે ચોમાસામાં
હા અને આપડણે સ્ટ્રીટ ફૂડ નું આમ જોઈએ ગુજરાતમાં તો સ્ટ્રીટ ફૂડ તો ખુબ જ લોકપ્રિય છે ગુજરાતમાં કે અમદાવાદ જાવ તો તો માણક ચોક નું ખાવાનું દાબેલી ખાવાની સેન્ડવીચ પાવભાજી ઢોસા બધું ખાવું જ પડે
અમદાવાદની સાથે સાથે આપણે સુરતની પણ વાત કરીએ તો લોચો છે સુરતી ગાંઠિયા છે પછી એવી જ રીતે બરોડાનું સેવું ચળશે મહારાષ્ટ્રની ગુજરાતી થાળી સ્દ સ્વાદનું મિશ્રણ પૂરું પાડે છે એ પણ
હા અને સરળ અને પૌષ્ટિક ખોરાક હોય તો તો બાજરીનો રોટલો છાસ ને ડુંગળી એટલે લસણિયા ચટણી તો તો બહુ જ સરસ લાગે
શહેરીઓનું ફાસ્ટ ફૂડ તો બહારનું ખાવાનું બહુ જ વધી ગયું છે અને જંક ફૂડ ન પણ પ્રભાવ ઘણો જ વધી ગયો છે આજકાલના બાળકોમાં જોવા મળતું આવ્યું છે પણ વધુ પ્રમાણમાં જેમ કે પીઝા બર્ગર કોલ ડ્રિંક્સ
અને નુકસાન પણ બહુ કરે કે ઝાડપાણ
આ હમ આપણેે આયુર્વેદિકની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપડણે સ્વસ્તી ખોરાક જ ખાવું જોઈએ અને અને ઉપવાસ કરવો એમ તામસિક ખોરાક ઓછો જ ખાવો જોઈએ. જેથી આપડુ શરીર પણ સારું રહે.
હા એ તો છે હવે આપણે ખોરાક ની તો કેટલી જ વાતો કરીએ ને બધી વાતો ઓછી પડે ખોરાક તો શરીરમાં એટલું બધું જરૂરી છે ને કે વાત જ ના થાય ખોરાકની તો.
હમ્મ, ઉત્તરાયણ માં ઉધયુ ખાવ, જલેબી ખાવ, દિવાળી ના ચકલી, ચોરાફળી, મઠિયા એ બધું ખાવ તો ખાવાની મજા આવી જાય છે.
હા એતો છે. હવે આપડે ખોરાક પર તો કેટલું બોલીએ એટલું ઓછું છે. ફરી વાર આપણેે વાત કરીશું એના પર.
હમ્મ, હમ્મ ખરી વા પડે વાત કરીશું એમ. પણ હોળીની આપડે ઠંડાઈ છે, ગુજ એ ગુજયા છે ભારતના વિવિધ તે ખોરાક ને આપડે વાત કરીએ તો પંજાબ ની વાત કરીએ. તો મકાઈ દી રોટી, સરસો કા સાક.
હા કઈ નહી એ તો કે.
દક્ષિણ ભારતની વાત કરીએ તો ધૂસાઈ